હેલો એદમ મજામાં તમે શું કરો છો
કઈ નઈ જો આજ બસ મજામાં હું પણ વિચારતી હતી કે હ ઘણા દિવસ થને તારો ફોન નથી આવ્યો આજે સારું તારો ફોન આવ્યો તો બસ ફ્રી બેઠી હતી એટલે થયું લાવ તને પણ ફોન કરું એક મસ્ત પ્લાન મારા મગજમાં ચાલે હે
હા બોલ ને હું પણ એકદમ મજામાં છું કેવો પ્લાન છે કઈક ફરવા જવાનું લાગે છે
હા, યાર તને તો ખબર જ છે, મને તો નકરો ફરવા જવાનો જ શોખ છે. એટલે મને તો જ્યાં મોકો મળે ને, અહીયાં હું રખર રખર જ કરવાનું બસ. અરે, એકદમ તે સાચું પકડય્યું. તને ખબર છે કે, રાજસ્થાનમાં પેલો ફેમસ જેસલમેન. ડેન્ટલ. ડેજેસ્ટ ફેસ્ટિવલ યોજાય છે, હું એના વિશે ઓનલાઈન જોતી હતી. કેટલું અદ્ભુત હોય છે ત્યાં બધું.
હા, જેસલમેન રોડ ને? ટેકમાં રોકાવાનું નહીં, એટલું બધું આમ રોમાંચક. હોય, એ મસ્ત અનુભવ છે મારે. ત્યાં તો કઈક અલગ જ મજા હોય છે, એની. બહુ જ સરસ છે, ટેન્ટ ટેન્ટ મળે. હશે, ત્યાં ભાડે અને અમે ગયા તા, ત્યાં અમે ટેન્ટ રાખ્યું તો. ત્યાં રણમાં હે ને, રાત્રે કેમ્પિંગ કરવાની મારી બહુ ઈચ્છા હતી. પણ એ વખતે થઈ નહીં, તો મને એમ થયું કે, હવે તો આગ પડે આજ ખરે જઈએ. તો એ પણ મારી ઈચ્છા પૂરી થઈ જાય.
હા, બિલકુલ, ત્યાં તો સેમસંગમસ શંત સા. પ્રગ્રામ થાય છે, કાલબલિયા અને ઘુમર ડાન્સ થાય છે, લાંબી છ વાળા કોમ્પિટશન અને પાઘડી બાંધવાની સ્પર્ધા પણ ત્યાં થાય છે. સાથે સાથે રાજસ્થાન નું કલ્ચર પણ નજીક થી આપણને જોવા મળે છે. હા.
હા, ત્યાં તો કઈક અલગ જ હોય હ, મેં તને કીધું એમ તેનું. ટેન્ટ હોય ને, ઈ આ સામાન્ય પરંપરાગત. તો હોય, પછી ત્યાંના કપડા પછી ટેન્ટ. જેમાં છે ને, બેડ અને મ્યુઝિક સુવિધા હોય. છે, જો બજેટ ઓછું હોય તો, આ બેસ્ટ છે ત્યાં. આમ, તો જો ને તો આપડે, એમ તને એવું જ લાગે કે, આપણે હોટેલ ના રૂમમાં હોય, એટલો મસ્ત આમ મંદર થી હોય, અને મોટો ઝબડ કાચ. તો અહીયાંનો એટલો મસ્ત, મિરલ ભાઈ. ત્યાં ફોટા પાડવાની તો કઈક અંદર અલગ જ મજા હોય. પછી વોશરૂમ હોય. આમ જેમ વ્યવસ્થિત એ રીતે વોશરૂમ રાખેલું હોય, બધું મસ્ત હોય, યાનું ટેન્ટ. એ તો બહુ મજા આવે યાર, તને ખબર છે?
હા, એતો એટલી બધી મને ખબર નથી. પણ સારું કર્યું, તે મને કીધું તો. પણ આ ફેસ્ટિવલ હ ને, દર વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પૂનમની આસ આસપાસ હોય છે ને, ઠંડીની સિઝનમાં ર ફરવાની તો મજા જ કંઈક અલગ હોય છે.
હા. એ પણ છે, અને અમે તો છે ને, ત્યાં ગયા તા, ટેન્ટમાં પણ રોકાણ તા પણ ખરી ઈ છે ને, જે જેસલમેર થી છે ને, થોડોક પચાસ-સાઠ કિલોમીટર પછી અંયા બધાના અલગ-અલગ ટેન્ટ શરૂ થઈ જાય, જે હોટલ વાળા હોય ને, એ બધા અલગ અલગ ટેન્ટ, સીટી આખી અલગ બનાવી હોય. સૌ-સૌ ની પોતપોતાની અલગ હોય, અને અમે જ્યાં રાખ્યું તું, અમે ત્યાં ગયા તા. ત્યાં કેમ્પ પર પહોચ્યા, પછી ઈ ટેન્ટ જગ્યા અમે ત્યાં પહોંચ્યા તા. પછી ઈ પણ ઈ લોકો છે ને, આપણને રાજસ્થાની શૈલી માં એ લોકો ઢોલ વગાડે. પછી અહિયાં, એમ એક હે ને. ટિલક લગાવવાની પણ એની એક આ આપડી આરતી ઉતારે ને પછી ટિલક લગાડે એવી રી તે તો આપણું યાર સ્વાગત કરવામાં આવે છે ત્યાં.
હા એ વાત તો તે સાચી કરીતી કે ત્યાં એ બધું તો ઠીક પણ લક્ઝરી બજેટ અને બે પ્રકારના ડેન્ઝલ કેમ્પ પણ મળે છે રાત્રે બોયનર ફાયર તા પણ મળે છે ખુલ્લા આકાશની નીચે તારા જોવાની તો મજા જ કઈક અલગ છે જો તારો વિચાર હોય તો આપડે પણ અત્યારથી બુકિંગ કરાઈ લઈ એટલે બઉુ ભીડ ના થાય. તો તું કેતી હોય તો આપડે પણ ચલને છે આ વખતે આપણા ફ્રેન્ડસ સર્કલમાં તું પણ બધાને મેસેજ કરી દે ને.
હા આપડે તો જઉું જ છે ત્યાં હું તો ગઈ ગયા વર્ષે પણ ત્યાં ગઈ હ તી એટલે આજ્યારે પણ મારો વિચાર છે કેમ કે હું પેલું અમે ઊંટમાં તો ગયા તા ઊંટ ની સવારી તો અમે ત્યાં કયરી તી પછ છી જીપ સવારી આવે ને જીપ સફારી એની પણ અમે હે ને અમને એમા લઈ ગયા તા. પછી અમે રણમાં ગયા તા અને અમે હેને સૂર્યાસ્ત સૂર્યાસ્ત સમયે ત્યાં ગયા તા એટલે ત્યારે છે ને ઊટની સવારી કરવાની કઈક મજા જ જ અલગ હોઈ. એટલે અમને એમ થયું કે લાવો હવે અમે સાંજ સમયે જાય એટલે અ સૂર્યાસ્ત થઇ જાય એટલે ફોટા પણ બઉુ મસ્ત આવે ત્યાંના એટલા મસ્ત ફોટા આયવા હતા. અને ઊંટ તું જો ને તો અડધા રેતી ના અંદર પગ એના ડ ટાઇ જાય ને આપણને એટલી મજા આવે ને મને તો બીક પણ એવી લાગતી હતી બેઠી હતી ને તો મને એમ થયું કે હું હમણાં પડી જ જઈશ. એવું યાર એવું હતું ત્યાં.
ન તો કઈ કે ત્યાં આવું પણ બધું હોય. પણ સારું કર્યું તે મને કીધું તો. હ પણ એતો તું નક્કી કર આપડે એ રીતના બધા જશુ.
હા અને તો આપડે એક કામ કરીએ ત્યાં છે ને સાસ્કુ આપડે રાત્રે ત્યાં ટેન્ટમાં જ રોકાવું છે બરોબર. તો આપડે ત્યાંનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ત્યાં જોવાઈ જશે રા ત્રે કેમ્પ ની વ ચે હેને બોન ફાયર હોય તાપણું કરવામાં આવે એને પ્રગટાવવામાં આવે પછી ત્યાંને રાજ સ્થાની લોકનૃત્ય થઈ અ એ બે ત મ્યુઝિક વાગતા હોય પછી અહીં હ ને બધા જ જો છોકરીઓને છોકરા બધા ડાન્સ કરતા હોય ને આપડે બધા એક જગે ગાદલા પાથરેલા હોય અને ત્યાં બેસવાની વ્યવસ્થા પણ સારી એવી હોય ને જમવાનું પણ સાંજે આપડે જ્યાં હોટલ રાય ખી હોય ને અ પછી આપને ટેન્ક સુવિધા આપી હોય ને ઈ તરફથી જે આપણે સાંજે ત્યાં જમવાનું હોય. પણ હું એક તને એક વા વાત કહું. આપડે તંયા રાજસ્થાની જમણ વાર આપડે જઈએ ને તો અહીંયા કઈક હોટલમાં જમશું તારું શું કેવું?
હા એ વાત તો તારી સાચી પણ મારે તો ખાસ કરીને છે ને ત્યાં ને દાલ બાટી ખાવી છે તને ખબર જ છે ને દાલ બાટી ખાવાનો તો કેટલો શોખ છે. અને ત્યાં તો શુદ્ધ ઘી માંથી બનાવવામાં આવે છે.
અને દાળબાટીની તો તું વાત જ ના કર અવે મને તો એટલી ભાયવી ત્યાંની દાળબા હા આપડે અહીંયા ગુજરાત માં મળે જ છે નથી મળતી એમ નહી પણ તો એ રાજસ્થાન જેવી તો આમ મજા જ કઈક અલગ હોય મેં પણ ત્યાં છે ને દારબાટી જ સાંજે ખાધી તી પણ અમે છે ને ત્યાં ગયા ને ત્યારે અમે હોટલમાં જ એમાં હતા એનું જમવાનું તો તું જોને તો કઈક તો મસ્ત અલગ જ હતું ત્યાંનું તું સેવ નું સાફ જો ને તો તને એમ થાય ઓહો મને અંયા ગુજરાતમાં તો એ ને એવું એવું શાક ખાવા જ નથી મળ્યું મને ત્યાંનું શાક તો બહુ જ ભાયું હતું એટલે અહીંયા જમવાનું તો બહુ સારું હોય છે જેેસલમેર માં અને આપડે ત્યાં રોકાય છે ને એયા પણ સારું જોય છે તો તું કેતી હોય તો આપડે ઈ પ્રમાણે એ પેકેજ રાખીએ કે જમડવાની બધી સાથે આવી જાય અને વેલા સાર કરાવી કેમ કે પછી આપડે ટાઈમે કરાવશું ને તો પણ ત્યાં અમને તો બહુ પ્રોબ્લેમ નઈ હોટલ રાખવામાં એટલે હું તને કહું છું કે આપણે ઓનલાઈન બુકિંગ કે આપડે ઈ રીતે તું આપડે ભેગા થઈ ને મળીને વાત કરીએ અને આપણે બુકિંગ કરાવી લઈએ.
હા તારે એક વાત એકદમ સાચી ઈ પણ કરી લે પણ હું શું કેતી તી તું તો અહિયાં ગએ છો તો તને તો બધો અનુભવ હશે તો આપડે જેસલમેર ના તને ખબર હોય તો ત્યાં કપડા પહેરીને બધા ફોટો શૂટ પણ કરાવતા હોય તો ઈ કપડા આપણને ક્યાં મળશે
જેસલ મેર માં
હા.
હા તો કપડા તો તો આપણને ત્યાં મળી જશે ત્યાં આપણેે જ્યાં આપણે હોટલ રાખેલી હોય ને ત્યાં આપણે એ કહીએ ને કે અમારે આ પ્રકારના કપડાં જોઈએ છેં આ રાજસ્થાની તો આપણને ઈ ત્યાં જ મળી જાય ઈ લોકો બધું અવેલેબલ ત્યાં જ હોય છે હોટલમાં જ હોય
મારે તો હે ને આ વખતે ઊંટ પર બેસવું હે મને તો ઊંટ ઉપર બેસવાનો બઉ જ સોખ હે
હા તો ઊંટ ઉપર તો ઊંટ સવારી તો ત્યાં બહુ મસ્ત ત અને મજા જ આવી જશે. હું આવીશ ને તો તને એમ થઈ જાય કે ના અને પણ ઈ છે કે આપડે ત્યાં હે ને ગરમ કપડા સાથે રાખવા પડે ત્યાં રણમાં રાત્રે તો એનું તાપમાન તો નીચું હોય એટલે ઠંડી વધારે લાગે ટેન્કમાં તો બહું હા હોય તેનો ડાઉટ ત્યાં બ્લેન્કેટ ને બધું હોય છે એ લોકો તરફથી પણ તોય મને એમ છે કે આપડે ઓલી કેર મને ને ઠંડી વધારે લાગી હતી તો આપડે સ્વેટર ને એવું લઈ જાશુ તારું શું કેવું
હા યાર સ્વેટર તો ગરમ કપડાં તો હું લઈ જઈશ મારી પાસે તો હોય ને કાશ્મીરી સોલ ને બધું છે. તો હું એજ લેતા આવીશ તારા માટે પણ લેતા આવુ એસ્ટ્રા
હા અલેથી આવજે અને હું તને શું કવુ આપડે હે ને બુકિંગ આપડણે બે ત્રણ મહિના પેલા કરાવી જોશે એવું કેમ કે અહીં આપડે જેસલમેર ફેસ્ટિવલમાં જો આપડે જાય ને તો એમાં દેશ ના હે ને વિદેશથી પણ પ્રવાસીઓ ત્યાં આવે છે ટેક બુકિંગ એટલે ઈ લોકો પછી ટેક બુકિંગ તો વેલાહાર થઈ જઈ તો પછી આપણને ટેન્ટ ના મળી તો પછી આપણેે અહિયા જવાનું અ ફાયદો શું થાય એમ
હા તારી વાત ચોક્કસ છે પેલા જો હે ને બુકિંગ કરાઈ નાખજે બરાબર મારા તરફથી તો ડર જ છે ને આપડા સર્કલ માં પણ તું પૂછી લેજે કોને આવું હોયને કોને નહી જેમ સજા અ દોસ્તાર છે એમ તારે મજા આવે
હા એવું જ કરીએ તો આપડે છે ને એક કામ કરીએ. આપડે છે ને આજ સાંજે છે ને બધાને પેલા જેટલું આપણું ગ્રુપમાં ને એમાં એક આપડે ગ્રુપ માં મેસેજ હું નાખી દઈશ. એટલે ઈ લોકો હોય ને ક તારા ઘરે ને ક મારા ઘરે બધા આપડે ભેગા મળીને પેલા એને પ્લાન કરીને આપણે ડિસ્કસ કરી નાખી કે આપડે આવી રીતે જવું છે કે શું કઈ જો એ લોકો બધા જઈને આવવું હોય ડન કે ને પછી આપડે એટલી ટિકિટ આપડે બુકિંગ કરાવી લઈ. બરોબર
હા બરાબર તો સારું સાંજે મળી બાય
બાય.